હલો
હા બેન કેમ છો મજામાં
બસ મજામાં તમે કેમ છો.
બસ જુઓ એકદમ મજામાં
થઈ ગયા ફ્રી
હઉ જો આ બેઠા કપડાં વાળીએ છે.
અરે બરાબર અરે અત્યારના છે ને બેન મારી બેબી છે ને નાની એ અત્યારના હું એને થોડીક ખીજાણી તો મને શું કે છે ખબર છે બેન કે તું તો જો કેવી છું મને તું નથી ગમતી મને તો પપ્પા જ સૌ થી વધુ ગમે હું પપ્પાને કઈ પણ કહ છું ને તો મારે બધી વાત મને મને કોઈ દિવસ ખીજાય નહી મને આખો દિવસ લાડ લડાવે છે અને તું તો જો મને આખો દિવસ ખીજા ખીજા ખીજા જ કરો છો તું કેમ આવું કરે છે આના કરતા તો મને પપ્પા પપ્પા જ ગમે પપ્પા આખો દિવસ મારી સાથે રેતા હોય તો ત્યારે મને એમ થયું કે આ દીકરીઓ છે એને પપ્પાનું કેટલું બધું હોય છે નહી જયારે દીકરાઓ આપડા હોય છે ખરી પણ દીકરીઓ તો એના પપ્પા ની જ હું નાની હતી ને તો હું એ મારા મમ્મી ને એમ કે મને પપ્પા જ ગમે છે મમ્મી તું નહી તું મને આખો દિવસ ખીજા ખીજા જ કરે છે તમારે કેવું છે તમારી દીકરીનું
સાવ સાચી વાત છે મારે બે દીકરીઓ છે અને બંને દીકરીઓ આખો દિવસ મને શું કે ખબર છે હું રહું આખો દિવસ એમની સાથે એમ એમની પાછળ હું દોડું હું બધું કરું તો શું કે સાંજે એના પપ્પા આવે ને એટલે શું કે અમે પપ્પાની ટીમમાં છીએ હું પપ્પાની ટીમમાં છું અને જરા એના પપ્પા ને મારે કઈ કેહેવાય નહી બોલો મેં કહી દીધું ને એટલે મારી મોટી દીકરી તો રીતસર મને મારવા આવે બોલો એટલે આવું કેવું દીકરીનોને દીકરી અને પિતાનો સંબંધ કેવો છે એ લોકોનો પ્રેમ આપણે જોઈએ ને તો આપણને બી આપડા પપ્પા યાદ આઈ જાય મને બી એમ થાય મારા પપ્પા ક્યાંય બાર ગામ ગયા હોય ને તો હું મારી મમ્મી ને કહું હો ભલે પપ્પા બારગામ ગયા પણ તું એમનું ટિફિન બનાવજે હો તું એમનું જમવાનું બનાવજે એમના વગર હું જમીશ નહી મારા પપ્પા ને ધંધા ના કામે બાર ગામ બહુ જવાનું થતું તો એમને કેવું કે મહિને બે મહિને બે ત્રણ દિવસ જાય આવી રીતે બાર તો બહાર જાય ને તો મને મને એટલું સૂનું સૂનું લાગે ને મારા પપ્પા વગર હવે એ આવે ને એટલે હું ભેટી પડું એમને દોડીને એટલે આપણને એમ થઈ જાય કે ઓ હો કેટલું આમ આપડે અત્યારે હવે મારી મમ્મીને કેવું થતું હશે જેવું અત્યારે મારી દીકરીઓ કરે છે તો મને થાય છે તો મારી મમ્મી ને કેવું થતું હશે એવું મને અત્યારે સમજાય છે તમારું શું કેવું છે.
બોવ જ સાચી વાત છે અરે મને અત્યારના એ વાત તમારી સાચી છે કે આપણને અત્યારના રિયલાઈઝ થાય કે આપણી મમ્મીને કેવું થતું હશે હું નાની હતી ને તો મારે ત્રણ મોટા ભાઈઓને હું એક જ તો હું એટલી બધી લાડમાં ઉછરેલી છું ને કે મારે મમ્મી મને કોઈ વાર એમ કેતી ને કે જાને બેટા પાણી લઈ આવ ને ગેસ બંધ કરી દે ને તો મારા પપ્પા તરત એને એમ કે કેમ તું કેમ નથી ઉભી થતી તારે મારી દીકરીને નહી કેહેવાનું ત્યારે હું એટલી ખુશ થતી ને કે જો મારા પપ્પા મારું કેટલું પ્રાણ તાણે છે. મારા પપ્પા મારા મમ્મી ને એમ કેતા કે મારી દીકરીને તો કંઈ જ કેવા નહી હું તો એ મોટી થશે ને તો એના માટે એવો વર ગોતીશ ને કે એને ત્યાં તો એ બેઠી બેઠી જમવાનું માંગશે ને તો થાળી હાજર નોકરો કરી દેશે રસોઈ રસોઈ કરી દેશે એવા મારા પપ્પા સપના જોતા મારા માટે પછી તો હવે શું છે મારા પપ્પાની એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ પણ ત્યારે મને અને મારા પપ્પા જયારે ગુજરી ગયા ને ત્યારે મને બહુ જ મારા પપ્પાનું લાગી આવ્યું મને એટલા યાદ આવ્યા એટલા યાદ આવ્યા ને તો અત્યારે જયારે મારી દીકરીઓ એના પપ્પા સાથે આટલા લાડ કરે ને ત્યારે મને ઘણી વાર આંખમાં પાણી આવી જાય કે મારા પપ્પા હોત તો હજી હું એ આવા જ લાડ કરતી હોત નહી પણ છે તે કુદરત છે એટલે તેને હું સંતોષ માનું એટલે હું ચીડાઈ જાઉ હું ગુસ્સે થઈ જાઉં પણ અંદરથી મને એટલો અને અનેરો આનંદ આવે છે ને કે ના બાપ દીકરી તો આજ હોય અને એજ પિતા દીકરી માટે અડધી રાત ઉભા હોય છે ખળા પગ તે ઉભા હોય છે દીકરી ને એક છીક આવે ને તો બાપ પડધો થઈ જાય છે કે મારી દીકરીને શું થયું આપડે થોડા સ્ટ્રોંગ હોઈએ આપડે એમ કે ને ચીક આવે બેટા દવા લઈ દઈશું હ એમ કરી અને આપડે સુઈ જઈ સે અને પિતા છે ને આખી રાત જાગે છે કે આને કઈ થઈ નહી ગયું હોય ને અને તાવ ની આવે. એટલે આ એક જે સંબંધ છે ને પિતા અને દીકરીનો બેન એ તો કુદરતે દિલ થી બનાવેલો છે અને જયારે એ દીકરી વળાવીને સાસરે જાય છે ને ત્યારે મા તો રોવે તો છે જ તે પણ પિતા જે ભાંગી પડે છે ને ત્યારે આપણને એમ ખાય છે કે ના પિતા કોઈ દિવસ રોયો નથી આખી જિંદગી ગમે એવી મુશ્કેલી આવી ગઈ આપડે આપડા હસબન્ડને કોઈ દિવસ રોયતા નથી જોયા પણ જયારે એ પોતાની દીકરીને વણાવે છે ને ત્યારે સૌથી વધુ ઈ ભાંગી પડે છે. તમારું શું કેવું છે?
સાવ સાચી વાત છે હ તમારી અને છે ને પિતા છે ને જેટલો મજબૂત હોય ને પણ એ પોતાની દીકરી માટે એટલો જ સોફ્ટ હોય એટલો જ કોમ કોમળ હોય અને એટલો બધો આમ લાગણી વશ ને આમ પોઝિસિવ ને કે ના બસ કે મારી દીકરીને કોઈ એ કઈ નહી કહેવાનું અને એજ દીકરી જયારે સાસરે જાયને જયારે બધું સંભળતું હોય ને ત્યારે પિતાના આંખમાં આમ હરખ ના આંસુ આઈ જાય કે આને મેં કશું એક કમે નથી કરવા દીધું ઘરમાં અને અત્યારે જો બધાને કેવું પ્રેમથી સંભાળે છે બધાને કેવું રાખે છે અને આમ કેવું એનું ગર્વથી માથું ઊંચું થઈ જાય એટલે પિતા અને દીકરીનો સંબંધ કેવો કે આજે પિતા સો વર્ષ ના થશે ને તોય એને માટે દીકરી એની આમ રાજકુમારી જેવી અને દીકરી માટે બી કેવું પિતા સો વર્ષે પણ હજી કદાચ મરી જાય ને તો એને એનું લાગી આવે ભલે એની જોડે સો વર્ષ રયા કે સો વર્ષની ઉંમર થઈ હશે એમની પણ આટલુ આટલુ ટાઈમ એની જોડે રહ્યા હશે પણ તો એને એવું થાય કે મારા પિતા મરી ગયા એની સાવ એની જિંદગી જ અડધી તો લૂંટાઈ જાય એટલે કેવું છે કે દીકરી અને પિતાનો જે પ્રેમ છે ને એ અનન્ય છે એની કોઈ તુલના જ ના થાય આપડે ભલે મા બી દીકરીને એટલો જ પ્રેમ કરતી હોય પણ માં છે ને દીકરીને ઘડતી હોય છે એને ઘડીને તૈયાર કરતી હોય છે કે સંસાર કઈ રીતે માંડવો દુનિયા મા કઈ રીતે બધું વ્યવસ્થાપક બનવું કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ બધું એના માટે એને ઘડતી હોય છે એને તૈયાર કરતી હોય છે જયારે પિતા છે ને એને ખાલી ને ખાલી પ્રેમ જ આપતા હોય છે એને ખાલી વ વ પી તા હંમેશા એને લાડ કર તમે જોજ અમુક પિતા તો એવા હોય કે એ છે ને દીકરીની સામે કશું ઊંચા વચે બોલી બી ના શકે ગમે તેવું હોય ને તો એ દીકરીને આ હાથમાં નાથમાં પોતાની પલકો ઉપર રાખે અને પછી જયારે એને વળાવીને સાસરે મોકલવાની હોય ને ત્યારે એ ભાંગી પડે છે શું કેવું તમારું?
બહુ સાચી વાત છે બવ જ સાચી વાત છે અત્યારના મારી મોટી બેબી બઉ જ મોટી છે જોબ કરે છે પણ હું એમ કઉ કે એ સાડા સાત પોણા આઠ થઈ જાય ઓફિસેથી મોડી આવે છે પણ એના પપ્પા છે ને છેદ નીચે જઈને ઉભા રે આ હજી કેમ નથી આવી આ હજી કેમ નહી આવી હોય એને રસ્તામાં કઈ થઈ નહી ગયું હોય ને એને કઈ પ્રોબ્લેમ નહી થયું હોય ને એ ફોન ઉપર ફોન કરો ઓલી એમ કે પપ્પા હું થોડી મિટિંગમાં છું હમણાં ના ના તું આવ ને ત્યાં સુધી હું નીચે બેઠો કાઈ પણ તને થાય ને તો તું મને ફોન કરી દેજો બેઠા. તને લેવા આવી જઈશ એટલે એ અધીરા થઈ જાય છે એની સામે એ બિચારા દીકરા હોય ને એને એમ કે તું તો હવે મોટો થઈ ગયો તું તારી રીતે કરવા મંડ ત્યારે આપણને એમ થાય છે કા આ જો બેન દીકરો ને દીકરી બે એના જ છે પણ પપ્પા ને દીકરીઓનું કેટલું બધું થતું હોય છે અને હું તો મારા હસબંડ ને પૂછું તમને કેમ માનું આટલું બધું થાય તો એમ કે કેમ બેન આ કેટલો વખત મારી આગળ રેવાની આ તો કાલ સવારના એના સાસરે હોય જશે પછી એના હસબંડ એના બાળકોની થઈને રહેશે પછી હું એને આ દાવીશ કે નહી આવું એ હું વિચારું ને તો કે હું રોવા બંડું છું કે મારી દીકરી પછી મને યાદ કરશે મારી દીકરીને મારા માટે સમય મળશે એ આવી શકશે સાસરેથી એના સાસરિયા વાળા આવવા દેશે એટલે હું એને અત્યારના મારી પાસે ને તો હું મારો બધો પ્રેમ એના ઉપર લૂંટાવા માંગુ છું કે આગળ જતા એને મારો પ્રેમ તો યાદ રેશે અને મને એની નાનપણની કાલી ગયેલી બાબતો યાદ રશે એ જે નખરા કરતી એ તારી ચુંદડીઓ પહેરીને ફરતી તારી બંગડીઓ પેરીને ફરતી એ બધું છે ને હું મારા મનમાં રાખું છું અને પછી આગળ જતા જયારે હું ઘરડો થઈશ ને ત્યારે બધી નાની મોટી વાત એની યાદો કરીશ અને પછી હું આંખ માંથી આસુ હોઈ જશે ને ત્યારે એમનો માનતી કે હું રોવં છું ત્યારે એમ જ વાંજે કે હું મારી દીકરીને યાદ કરી અને ખુશી થી આંસુ બળાવું તુ આ છે દીકરી અને પિતા નો પ્રેમ એટલે જ કે છે ને કે જગતમાં કોઈ વસ્તુ નું મૂલ્ય નથી પણ પિતા અને દીકરીનું તો કદી મૂલ્ય નહી થાય તમારું શું કેવું છે એના ઉપર.
સાવ સાચી વાત છે હા અને છે ને પિતા બહાર થી ગમે તે એટલો કઠણ બતાવે પોતાની જાતે પણ એ પોતાની દીકરી આગળ તો નરમ થઈ જાય જયારે પોતાની દીકરી ની વાત આવે ને ત્યારે એ ગમે તે એટલું નરમ થઈ જાય હવે અમારા એક સગાની જ વાત કરું બરાબર એક દીકરી એ ભાગીને લગન કર્યા. બરાબર હવે ભાગીન લગન કર્યા ને એને છે ને આઠ નવ મહિનામાં તકલીફ પડી ગઈ બરાબર કોઈ તો એ પાછી આઈ ગઈ પાછી આ ગઈ ને તો એ દીકરી એવું કીધું કે ભાઈ મેં ભાગીન મારી જાતે લગન કર્યા છે ને હવે હું પાછીને તો હવે હું અહિયાં નથી રેવા કારણ કે એના ભાઈ ભાભી બી હતા ત્યાં. એટલે એને એવું કીધું કે ભઈ હું પીજી માં મારી વ્યવસ્થા કરી લઈશ એમ તો એની મમ્મી એ તો હા પાડી દીધી કે સારું ભાઈ જવા દો એને બહાર થોડી તો એને ભલે નજીકમાં અહીંયા અમારું ઘર છે ને ત્યાંથી નજીકમાં જ પીજીમાં રે એટલે અમે એનું ધ્યાન બી રાખી શકીએ અ તો એના મમ્મી એ તો એમ કહી દીધું કે હા ભાઈ જાતું એને પરવાનગી આપી દીધી પણ પપ્પા એ ચોખ્ખી ના પાડી હું બેઠો છું ને હું જીવું છું ને ત્યાં સુધી તારે ક્યાંય નથી જવાનું તારે ક્યાંય ન જવાનું કે મને તું ભારે નથી પડવાની ભલે અ તું એને જ રેજેને અને એમને પાછી એના લ બીજી વાર લગ્ન એ કરાયા અને ખુબ સારા ઘરમાં એના લગ્ન કરાયા બોલો અત્યારે એના ઘરે પણ બાળકો છે એટલે આજે આ આ એક વસ્તુ છે કે પિતા ગમે તેટલો બહાર થી કટણ ની આખી દુનિયા. સામે લડી લેશે પણ એ પોતાની દીકરી સામે હારી જશે એ પોતાની દીકરી ની વાત આવે ને ત્યારે હથિયાર હેઠા મૂકી દેશે એટલે છે ને હું તો એવું કઉ છું કે દરેક પિતા એ દીકરીનું જેટલું મૂલ્ય કરે છે ને એટલું દીકરી એ પણ પિતાનું કરવું જોઈએ કે આજે છે ને આજકાલની છોકરીઓ ભાગીને જે લગન કરી લે છે પૈસા ના પાડે એટલે કે ભાગીને લગ્ન કરી લઈએ એવું ના કરવું જોઈએ પિતાનું બી વસ્તુ પિતાની બી લાગણી સમજવી જોઈએ અને એમને છે ને એક વાર બેસીને એમના પપ પા જોડે વાત કરવી જોઈએ કે પપ્પા મને આ છોકરો પસંદ છે તમે જુઓ આમ તેમ વચ્ચેનો કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ કે જેથી એમની બી લાગણી ન દુભાય અને એનો બી સંસાર વસી જાય શું કેવું.
બહુ સાચી વાત છે તમારી અને તમે જે. સેવાની વાત કરો છો ને તો મારી ઉપર જ તે એક બેન રેય છે ને એ બે દીકરીઓ છે ને અને એમના મમ્મી ગુજરી ગયા છે એ બે દીકરીઓ એ બોલો એલા પ પા અહીંયા અમારા ફ્લેટમાં રેય છે ને તો બે દીકરીઓ એ સામસામા બીજા ફ્લેટ લીધા કે અમે અમારા પપ્પા ભલે અમારી સાથે ના રે પણ અમે અમારા પપ્પાને ધ્યાન રાખી શકીએ ને એટલે અમે અમારા પપ્પા ની સાથે સા બાજુ બાજુમાં ફ્લેટ લઈએ એટલે. રા પપ્પા ને એમ ન થાય કે અમારા ઉપર છે કે જમાઈ ઉપર છે અને અમે અમારા પપ્પા ની સેવા કરી શકીએ આવું પણ બને છે અને એ બે બંને બહેનો એ લવ મેરેજ કર્યા છે એટલે તમે કીધું ને કે દીકરીઓ એ તેને ભાગી ના જવું જોઈએ મા બાપ. ને સમજવા જોઈએ એ લોકો એટલા સરસ પ્રેમ થી એના પપ્પાને સમજાવ્યા અને અત્યારને એના પપ્પા એના બેના મેરેજ કરાવ્યા તો એ બે જમાઈઓ જ અત્યારે એની સાથે એની સેવામાં હાજર જ રે છે એટલે તમે કહો છો ને એમ કે દીકરીઓ એ પણ તેના પપ્પાઓની લાગણી સમજવી જોઈએ અને એના પપ્પાને નુકસાન ન થાય કારણ કે એના પપ્પા એ જે રીતે એને મોટી કરી છે એટલે વધારે હક તો એના પપ્પાનો હોવો જોઈએ એવું નથી કે પપ્પા ના પાડે એટલે એને સમજાવો પપ્પાને કે મારે આ મેરે છે ને સારો છોકરો છે જો સારો હશે તો તમારા પપ્પા તમને કરાવી જ દેશે એટલે તમારી વાત મને એ તો બહુ જ ગમી કે દીકરીઓના પપ્પા સાથે ખુલ્લા દિલ થી વાત કરવી જ જોઈએ અને સમજવું જોઈએને ભાગીને લગ્ન ના કરવા જોઈએ અને પપ્પા ની જે લાગ ગણી છે ને એને તો દીકરીઓ એ દિલ થી રાખવી જ જોઈએ ગમે એટલી ઘણી થાય એના પપ્પા ની જે લાગણી છે ને એ કદી મળતી નથી અને એના પપ્પા ને પણ દીકરી કદી એના માટે મુ